હલો.
હેલો.
હલો હા. હલો હા, હા આવે છે અવાજ. અ તુલસી, તુલસી હોટલમાંથી બોલો છો?
યસ મેમ.
હા મારે છે ને મારે મારા બાબાની બર્થડે આવે છે. તો મારે હોલ બુક કરાવો હતો, તો મળશે તમારે?
અફકોર્સ મળી જશે.
હા. એન મારે છે ને અ આમ તો સો-દોઢસો માણસ જેવ થશે કારણ કે ફ્રેન્ડ સર્કલ ને અમારે ફેમિલીમાં મેમ્બર બધા એતો એટલા છે. તો તમારા હોલમાં આવી જશે?
હા, આપણો હોલ છે ને.
કેટલું અ એટલે આટલા માણસો આઈ જશે ને એમ એમાં. કોઈ ગીચા-ગીચ ના થાય કારણ કે ત્યાંનું ત્યા જમણવારને ત્યાં જ બધા બેસવાના અને હોય ને એટલે.
આપી જોડે સ્પેસ વધારે જ છે આપી જો ઓલરેડી
અને એમાં ચેર એમાં ખુરશી બી મળી જશે ને કારણ કે થોડા ઉંમર વાળા હોય ને એટલે અમારે થોડી એલોકો માટે સગવડ કરવી પડે કે એ લોકો ખુરશીમાં બેસી શકે એટલે.
નઈ નઈ બધી જ સગવડ આપડે તઈ.
હા.
ચિંતા ના કરશો બધું આપડ આપી તઈ બધી જ છે .
હા, એટલે મારે છે ને હ અગીયાર સપ્ટેમ્બર સુધીમાં જોઈએ છે અને સાંજે જોઈએ છે. તો મળી જશે અ?
મલી જસે.
હા, તો ને તમે માં હોલ હોલ એતલાનું જ એ પૈસા લો છો કે પછી આગળ એનું કોઈ એ છે કે તમે આખી એ રાખતા હોય કે આખો કોમ એ રાખતા હોય શું કેહેવાય આમ
હમણાં,
કે આખું એ રાખતા
બર્થ ડે હોય કે એ બધું ડેકોરેશન બધું આપણે તમારે જેમ કરવું હોય એમ. તમામે ડેકોરેશન કરાવ તો ડેકોરેશન ભી થઇ જશે.
હા.
જમવાનું બી થઇ જશે કેટરિંગ નું છે. હા તે છે ડેકોરેશન.
હા- એટલે હું એવું કઉ છું કે હોલ, હોલ, ડેકોરેશન, કેક અને જમણવાર બધાનું આખું એ હોય ને તમારે શું કેવાય આખું એજ. તો એનું આખું એ કરીએ તો કેટલું પેકેજ પેકેજમાં હોય ને. કે હોલ હોલ એકલા ન તમારે આશરે કેટલું ભાડું છે.
તો રો ને તમે, એક, કરી દઈશું વાંધો નહીં. દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ આમા કરી આપીસ.
બરાબર. હા તો વાંધો નઇ ડિસ્કાઉન્ટ કરો છો તો ડિસ્કાઉન્ટ
પેમેન્ટ
એડવાન્સ મા આપવાનું થાય છે અરે સારું સારું વાંધો નહીં એટલે હું શું કઉ છું કે હોલ એકલો નહી તો પછી હોલ ને ડેકોરેશન કેક ને જમણવાર બધુય તમે પેકેજમાં મને મને આશરે એટલે મને આશરે તમે કોને પેકેજમાં કે કેટલા થશે આમ આશરે એટલે મારે ખબર પડે મને પોસાય એવી રીતે એટલે
એ તો આપણે ઓળખીતા જે હોય, વ્યાજબી કરી દઈશું.
એટલે પણ આશરે આમ પચાસ હજાર જેવું થાય ખરું,
આમ જુઓ ને લગભગ તમારે, સાંઠ પાસઠ હજાર જેવું થઈ જાય.
સારું સારું વાંધંધો નહી અને તમે જે પેકેજ, હા અને તમે જે પેકેજ રાખો છો તો એમાં જમણવાર માં શું રાખો છો પેકેજમાં,
તમારે શું મૈનું,
એ નઈ તમારા પેકેજમાં શું આવે છે. પેલા એ કોહ ને એટલે પછી મને નઈ ફાવે તો હું તમને કહું કે તમે આ થોડું ચેન્જ કરી દો,
તો ભી થઈ શકે છે એમા હમાં, અમારા મેનુ માં છે ને, પંજાબી મા હોય છે ગુજરાતી બી હોય છે,
ના મારે પંજાબીમાં જ કરવું છે તો પંજાબી શાકમાં શું હોય,
પંજાબી આપી તઈ બધી સબ્જી અવેલેબલ છે.
હા, મારે પંજાબીમાં પંજાબીમાં શું હોય છે પનીર કે પછી
પનીર ટિકા હોય જે પનીર મસાલા કાજુ મસાલા
હા, મારે હા અને પછી એમાં દાળભાત દાળભાતમાં દાર બરાબર.
દાલફ્રાઈ જીરારાઈસ છે.
હા અને સ્વીટમાં શું હોય છે મીઠાઈ હોય છે એમાં ગુલાબજાંબુ એવું કઈ હોય છે.
ગુલાબ જામુન એ બધું તને મલી જાય.
હા, બરાબર એટલે એ પેકેજમાં જ આવે.
હા એ અમારા પેકેજમાં અવેલેબલ છે.
હા. એટલે મારે છે ને પંજાબીમાં તમે પનીરનું કહો છો ને મારે પનીરની સબ્જી નથી રાખવી પણ છે ને તમે એમાં કાજુ બટર મસાલા કરી દેજો ને એમાં. અને રોટલી સબ્જી અને પુરી બી કરજો કારણ કે છોકરાને પુરી બઉ ભાવે છે અમારે.
કશું વાધો નહીં.
હા અને સ્વીટમાં ગુલાબ જાંબુ રાખજો અને છે ને અમારા નાના બાળકો છે તો એમના માટે થોડું ચાાઈનીઝ બનાવી દેજો અને થોડું મંચુરિયન કેવું કે સ્પાઈસી ને પણ મીડિયમ.
ઓકે ઓકે ચાઇનીઝ મંચુરિયન જે
હા એટલે ચાઇનીઝ અલગ ને મંચુરિયન બી અલગ એટલે છોકરાને જે ખાવું હોય એ ખાઈ શકે નાના બધા જે પાર્ટીમાં આવે એ લોકોને ત્યારે તો એવું જ ભાવે, હા. અને છે ને છેલ્લે આઈસ્ક્રીમ મારે રાખવો છે બધા બધાને આપવા માટે. આઈસ્ક્રીમમાં શું વેરાયટી છે તમારે? એવું છે અને હા.
ચોકલેટ ફ્લેવર જે અમેરિકન થાય.
હા તો એમાં પર કરજો, ના કાજુ દ્રાક્ષ એવું નહી પણ એ તમે છે ને ચોકલેટ ફ્લેવર રાખજો ને છોકરાને બહુ ભાવે અમારે.
ઓકે ઓકે.
હા તેમાં લખી દેજો આઈસ્ક્રીમ ચાાઈનીઝ પિઝા નું અને આ જે પેકેજ છે હા.
અને તમારે પીઝા એવું કઈ રાખવાનું.
ના પીઝા નથી રાખવા ચાઇનીઝ ને એ છે ને તો હ.
પછી હાકાનું ઉડાલશે. કે એકમાં ડાયરેક્ટ દરેક આપડા આઈટમ ઉપર હોય છે.
હા મારે છે ને કેક છે ને ચોકલેટ ની જ બનાવી છે અને એમાં છે ને બોલબેટ વાળી કે એવી બને ને તો એવી કરશો ને, હા.
આપે કઈ એ મળી જશે નાના છોકરાને અવેલેબલ
હા.
ચોકલેટ ફ્લેવર છે વેનિલા ફ્લેવર છે.. પછી બ્રાઉની જે બ્રાઉની ચોકલેટ ઈ
બાર અ એટલે એવી કઈ ની એમાં છે ને બોલ બેટ ને એટલું એવું દોરેલું છે ને છોકરા ને એવી કરશો ને તમે કારણ કે છોકરો છે ને એટલે તો એને એ બહુ ગમે કારણ કે એવી ક્રિકેટનો બહું શોખ હોય ને
કસુ વાંધો નહિ.
હા એટલે તમે એમાં એવું કરજો હા અને એડવાન્સ તમારે કેટલા આપવા ના ના છે.
દસ ટકા જેવું ખરીદે શું
દસ ટકા કરો ને હા તો જીપે જીપે થશે કે પછી રોકડા કરવા પડશે જી પે હશે ને તમારે તો
તેનો વાંધો નથી.
હા તમારે એમાં બરાબર ગૂગલ એ હશે અત્યારે તો તમારે
યા યા
હા એટલે અ જો ને દસે એકક અત્યારે હા એટલે હું તમને દસ દસેક હજાર જેવા એડવાન્સ આપી દઉં જી પે કરીને તમારો આજ નંબર છે જીપે માં
ઓકે ઓકે યસ આ જ નબર
તમારે જીપે મા આ જ નંબર છે.
હા.
હા સારું સારું. અને પછીમાં શું કેવાય કે પેલું છોકરાની બર્ડે પાર્ટી છે ને તો તમે જે મ્યુઝિક ને બધું વગાડો છો તો એ બી તમારે ત્યા અવેલેબલ હશે ને કેક કટિંગ નો પ્રોગ્રામ છે એટલે
એ અવેલેબલ છે તમારે અને એ તમારે અલગથી તમારે પૈસા ચૂકવવા પડશે. એના પૈસા અલગથી થશે. ઓ તમાર જો તમાર બી જેવું
હા
દસ ટકા જેવું થશે.
બરાબર.
હમ્મ.
હા તો એમાં મ્યુઝિકમાં કેવું કે બર્ડે પાર્ટી હોય એટલે પેલું થોડું વગાડેને સોંગ પેલું બર્થડે કેક ક કા કેક કાપીએ એટલે પેલું બડેનું વાગે છે ને કે હેપી બડે ટુ યુ એટલે છોકરાની બડે છે તો પેલી એમાં છેને પછી જે કેકની પર અત્યારે ફ્લાવર વાળી મીણબત્તી આવે છે તો આપડે સળગાય ને તો ફૂલ થાય એટલે એના માટે એવી રાખજો અને છેને બડેમાં લખજો હેપી બડે અને ફાઈવ યરસ અ ફાઈવ યર્સ એવું ફાઇવ ફાઈવ લખેલું આવે છેને એવું લખ છે, મીણબત્તીમાં ફાઈવ આવે છે એવું મારે મૂકવું છે અને બોલનો બોલ એમાં બ્લ્યુ બ્લ્યુ કલરનું થઈ શકે. અને બેટ દોરી આપજો.
ઓકે ઓકે.
હા. કે પેલું એમાં બર્ડે પાર્ટીમાં છોકરાઓ છે તો પહી છેલ્લે છેને પેલું આઈસક્રીમ વખતે થોડી મ્યુઝિક વગાડીએને કે બડે પાર પેલા ગાયનો વગાડે તે સોંગ વગાડે છે બધા પાર્ટી હોય એમાં. કે પેલા નાના છોકરા છેન તો પેલું બમ બમ બોલેને બધા ગાયનો વગાડેને તો છોકરા ન મજા આવે થોડી છેલે પતે ન પછી અને બડે હોય ત્યારે બી ન એમ તો નાચતા જ હોય છે અમારે તો.
હા.
હા એટલે એ બધા ગાયને તમે સિલેક્ટ કર રાખો ને તો સારું. પેલા છોકરા આવે ન ત્યારે મારા શોધવા ના પડે હારુ.
નહી નહી એ તો બધું કરી લઈશું આપડે.
એક તો એક એને બમ બમ બોલે બહુ ગમે પછી આજકી પાર્ટી બહુ ગમે છે એમ. પછી અત્યાર બીજા પેલા જે નવા ગાયનો નીકળ્યા છે.
હા.
હા અત્યારે તો પેલો લાલો ગાયન નીકળ્યા છે ન બધા બઉ ગાયનો નીકર્યા છે. એટલે તમે એ બધા થોડા કરી રાખજો એટલે પછી વગાડતા મારે બઉ વા તમારે વગડતા બવ વાંધો ના આવે ને છોકરાઓને બી વેટ ના કરવો પડે.
કસો વાંધો નઈ.
સારું સારું ચલો તો પછી મળીએ બડે વખતે. સારું ચલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.